મેં સાંભળ્યું તમે ગામડે જઈને આવ્યા.
હા જઈ ને આઈ છું અમારા અભી મેરેજ હતા ને મારા મામાની છોકરી ના મેરેજ હતા. તો તાઈ એક વીક હું જઈન આઈ એનું એક અઠવાડિયુ જઈન આઈ.
બરાબર છે તો ગામડેથી મારા માટે કઈ લાવ્યા કે નહી?
લાવી છું ન આવજો મારાં ઘરે લેવા.
ચોક્કસ આવીશ. બાકી કેવું શહેરમાં આવીને? ગામડાનું કેવું લાગે તમને?
એમ જોવા જઉ તો શાંતિ બહ લાગે ગામડામાં શહેર કરતા. શાંતિ બવ લાગે અને એવું ને આપ આપણે એક એવું એકલું લાગે જ નહીં તમને છે ને એમને બહાર બેઠા હોય ને તો એ ચાર પાંચ જણ આઈને ટોળું થઈ જાય ને એટલી વાતો કરીએને મોજ મજા હસી મજાક ને એટલી મજા આવે ને એ કોઈ વાત
મને તો બીજું કશું ગમે કે ના ગમે ગામડાનું વાતાવરણ ત્યાંના લોકો નો પ્રેમ અને ત્યાનું જમવાનું
સાચી જમવાનું બી સાચે અને એટલો પ્રેમ થી આપણને જમાડે ને ના ના ના. ખાને ખા ખાને ખા એમ કરી કરી આપણને ભૂખ્યા તો રાખે જ નહી અને જયારે હું શહેરની વાત કરું ને હમ.
ઘરના દૂધ ની છાસ ઘી એ તો ખાવાની કેટલી મજા આવે.
બહુ મજા આવે આમ એકદમ ફ્રેશ લાગે આપડે જે પેકેટ નું ખાઈએ ને આ બધું ડાયરેક્ટ કોથળીનું ને આવે એના કરતા આ બધું ટોટલી એટલું ફ્રેશ લાગે ને કે આપણને જાતે જ ખાવાનું મન થાય શાકભાજી પણ એટલું તો એનું ફ્રેશ હોય તમે નહી માનો મને આમ. મડા અને આ મૂડા હોય ને એ તો ખબર છે તમને?
હા હા.
હા તો મારા દાદા લોકોને તય ખેતી છે તો એટલું મન ચીડ આવે ને જોઈને અને તય ખાલી આમ ડાયરેક જ જમીન માંથી ઉપાડીને મને ધોઈને ખવડાવે ને ત્યારનું પછી મન ભવતા થઈ ગયા બોલો.
સાચી વાત છે મારે સેમ છે ને રીંગણમાં થાય. હું કાઠિયાવાડ અમારો પ્રદેશ તો ત્યાંના રીંગણ એટલા જ મી હા કે એનું શાક તમે ખાવ ને તો તને એવું લાગે કે ખાતે જ રાખો અને એક શાક બનતો હોય ને ત્યારથી જ એની જે સુગંધ આવે ને ત્યારથી એની ખબર પડી છે કે એ કેટલું શુદ્ધ છે.
સાચી વાત છે હમ્મ
અને ચૂલાનું જમવાનું
હમ્મ. ચૂલાનું હ ચૂલાની શેકેલી પાપડી કેટલી ફાાઈન લાગે નય જોરદાર ના એવી તો ગેસ પર ન સ્વાદ ના આવે કે ઓવનમાં શેકે કસો છોય ને આપણે ઘેર એક ખાતા હોય ને તો તય બેઠા બેઠા આપણે બે ત્રણ ખઈ જીએ.
એક ખેતરની વચ્ચે ઘર હોય. આજુબાજુ બે ત્રણ ગાયો બાંધેલી હોય. મસ્ત પવન આવતોને ખાટલામાં પડીને જે સુવાની મોજ છે ને.
સાચી અને આપણેે જો શહેરમાં તો કેવું અહી કઈક કેફે બેફે માં કે એવું બેસવા જઈએ તો અહી તો કેવું કે ઉનાળામાં જો વેકેશન માં જઈએ ને તો તો જે કેરીઓ પાડવાની આંબા પરથી મજા આવે. અને પછી પાડી જા તેવું નહીં કે રેડીમેડ ખાવાની તૈયાર પાડવાની પછી પાછી એને ધોઈને સમારીને ખાવાની એજ મજા આવે જાતે જ પાડેલી
એ છે સાચી વાત છે અને તેની વાતાવરણમાં હવા જે હવાજ શુદ્ધતા કેટલી બધી વધારે હોય. અને આપણને ગમે બાર બેસો અત્યારે શહેરમાં આપણને કોઈ કે કે ઓટલે પાંચ દસ મિનિટ બેસો ને તો જ આપણને ગભરાવણ ને મૂંઝવણ થવાની ચાલુ કરે કારણ કે અહીં એટલું પ્રદુષણનું પ્રમાણ વધારે છે ત્યાં કરતા
હ કેમકે આજો ને આ લોકો બહુ ભાગદોડ હોય શહેરમાં તો પોતાના ધંધા ના કારણે કે બાળકો એમના ભણતર ના કારણે એટલું બધી ભાગદોડ હોય ને એના કારણે અને પાછ એવું નહી પાછું કે અ ગવર્મેન્ટ તેમના સાધનો વાપરતા હોય જેમ કે બસ કે એવું ટ્રાન્સપોર્ટેશન વાપરતા હોય પોતાના જ દર ઘરમાં વ્યક્તિ દીઠ એક એક સાધન હોતા હશે વાહનો. જવા માટે એટલે એના લીધે એલું બધું પ્રદૂષણ થાયના ધુમાડા પાછી મોટી મોટી કંપનીઓ પાછી શહેરમાં જ હોય તો એનો પણ થોડુંક હવાનું પ્રદુષણ વધારે થાય એના ધુમાડા અને એના કારણે જયારે આવું બધું ગામડા સાઈડ તમને ઓછું જોવા મળે.
એ તો છે અને ત્યાં
હ ગામડામાં બ ધારે તમન અહ શું કેવાય જળવા ને એવું બધું જોવા મળે. જ્યારે શહેરમાં વધારે તમન બધું બાંધકામ જોવા મળશે એટલે ગીચ લાગે શહેરમાં અને બંધ અને ગામડામાં તો એકદમ બધી ખુલ્લી ખુલ્લી જગ્યા હોય વિશાળ જમીનો હોય બહું મજા આવે એમ. ગામડા ની વાત જ કઈ અલગ
એની તો મોજ જ કંઈક અલગ અ છે. અને આપડા બ બધા નું નાનપણ છે ને આપણા બધાના મોસાળ એ બધા ગામડામાં છે. તો આપણને એક મો લોકો મળે છે વર્ષના અંતે આપડો થાક ઉતારવો હોય ને તો ગામડામાં જતા રહીએ અને આજ સુધી તમે હશે ને તો ગમે ત્યારે કોઈ પણ એવી ખરાબ પરિસ્થિતિ ને ત્યારે ગામડું જ યાદ આવ્યું હશે જેમ કે કોરોના કાળ તો કોરોના કાળમાં જયારે શહેરમાં કોરોના વધતો ગયો હતો અને ત્યારે બધા જ એમના પોતપોતાના ગામડામાં જઈને રહેવા લાગ્યા તા એ ગામડાનું જીવન જીવવા લાગ્યા હ
અમુકો વાર એવું થાય કે જો ને આપડે ગામડામાં જે લોકો રહેતા હૈ એમનો અફસોસ થાય કે આપણે ગામડામાં રહી ગયા શહેરના લોકો કેટલા આગળ વધી ગયા. પણ જયારે આવું બધું થાય ને ત્યારે આપણને ગામડું જ યાદ આવે. અને હું તો કહું ને તો શહેરમાં તો એમને એટલા માટે જવું જોઈ જવું જવાની જરૂર અમુક લોકોની મજબૂરી હોય ને અમુક લોકોનો શોખ હોય છે. અમુક લોકોની મજબૂરી એટલા કારણ કે અહ ગામડામાં ઓછી બધી એમના ધંધા જોવા મળે. જયારે શહેરમાં એ લોક કો ઈઝીલી અહ શોધી શકે છે કેમકે મોટી મોટી કંપની હોય એટલે બેરોજગાર ઓછો જોવા મળે છે એના લીધે લોકો જાય પછી સારું ભણતર એમના બાળકોને આપવા માટે એમને શહેર તરફ જવું પડે છે નાકી એ લોકો પોતાના શોખ કાતર જાય છે.
એવા નિયમોમાં ફેરફાર કરે. અને ગામડાનું ભણતર અહ પર ધ્યાન આપે તેની શાળાઓ ના જે પણ કાચા મકાન છે એને સમારકામ કરે ને નવા બનાવે તેના ભણતરમાં થોડો ઘણો સુધાર કરાવડાવે. અને ત્યાં કોઈક કંપનીઓ ફંડ આપ તે તો ગામડાનો વિકાસ થઈ શકે અને એ શહેરની તુલનાનામાં જ આવી શકે એમ છે. તો સરકારે આના બાબતે થોડું ધ્યાન આપ
હા અને નાના નાના દવા ખાના છે એના જગ્યા એમને થોડું મોટી સારી એવી અહ સુવિધા રાખવી જોઈએ કે એમને કેવું કે એ ચોવીસ કલાક ચાલુ રાખે તો કો બધા બધા લોકો સારી રીતના તઈ જાય છે અને એમના સ્વાસ્થ્ય નું ધ્યાન સારી રીતના રાખીને તઈ કોઈ ભી તકલીફ એમને મુદ્દે નહીં
હા એટલે કે ત્યાં મો ટામાંમોટી હોસ્પિટલો બનાવી જોઈને સારામાં સાર ડોક્ટરો મુક વા જોઈએ જેથી કરીને ત્યાંના લોકોનું નિધાંન છેને ત્યા સરળતાથી થઈ શકે. એ લોકોને કેટલા કિલોમીટર ચાલી ને કે સાધન દ્વારા અહીંયા શહેરમાં આવવું પડે છે ને એ રસ્તામાં જ ઘણા લોકો ના મૃત્યુ થઈ જતા
થઈ જાય છે હ સાચી વાત છે એજ એટલે એના માટે આ લોકોને શહેરમાં જવું પડે છે તો સરકાર થોડુંક આના પર ધ્યાન આપે તો કોકનો જીવ જતો હોય તો બચી શકે એમ તો સરકાર ભી એમના જેટલું બને એટલી કોશિશ કરે છે કે એકસો આઠ ફટાક દઈને આવી જાય છે ઘણી બધી સેવાઓ હેલ્પલાઈન નંબર એમના અલગ અલગ હોય પણ કેવું હોય સરકાર જેટલી જેટલી સુવિધાઓ મૂકે છે ને એટલું પબ્લિક જાગૃત નહી થતી અડધા લોકોને તો એ પણ ખબર નહી હોતી કે આ નંબર મારવાથી આપણને આ ફાયદો થાય છે આ નંબર કરવાથી આ થશે એમ
એટલે સુવિધાઓ તો ઘણી બધી છે પણ જાગૃતતા નથી એને જાણકારીનો અભાવ છે અને ક્યાંક ને ક્યાંક એવું થઈ રહ્યું છે કે જે સરકાર દ્વારા નેતાઓ થકી આ સુવિધાઓ બહાર પાડવામાં આવે છે તો એ વચ્ચે નેતાઓ નો કઈક કૌભાંડ થયું હોય છે કે ભ્રષ્ટાચાર થતો હોય છે કે જેથી કરીને જાન ત્યાં સુધી એ વસ્તુ પહોંચતી જ નથી
સાચી વાત છે પણ આ આના માટે બેવને જાગૃત થવાની જરૂર છે જો માણસો પણ જાગૃત થશે અને સરકાર થશે તો હવે બધી તકલીફો ઓછી થશે કેમ કે અ એના માટે એ લોકોને થોડાક કેમ્પ ને એવું બધું થોડુંક શું કેહેવાય આયોજન કરવું જોઈએ અને બધાને થોડી કમ કેવું કે લાલચ આપવી જોઈએ કે તમે આ કરશો તો તમને આ ફાયદોજો અ લાલચ વગર કોઈ માણસ કશું કરે નહી. તો જો એવી થોડીક સ્કીમ બહાર પાડે તો એ લોકો પેલું કેવું કે અટેન્ડ કરતા થશે બધા આયોજન કરે છે કેમ્પ ને એનું તો બધા જાગૃત
હા હમણાં અમારા ગામમાં આવી છે સરકારની યોજના કે જેમાં જેટલા પણ જુના સો વર્ષ જૂના મકાનો હોય એ પાળીને નવું બનાવાનું એમાં સરકાર બે થી ત્રણ લાખ રૂપિયાની સહાય કરતા હોય છે. પણ ઘણા ઘરડા લોકો કે જેની ઉમર બહુ વધારે છે એસી પંચ્યાસી વર્ષના છે એ લોકો સરળતાથી આ વાતને સ્વીકારવા તૈયાર નથી હજુ તે કાચા મ મકાનમાં જ ખ આમ જર્જરીિત મકાનમાં રહેવા માટે માને એ લોકો નવા મકાન બનાવવા માટે તૈયાર નથી તો આમાં સરકાર પણ શું કરી શકે છે જયારે માણસો જ તૈયાર નથી
નથી હોતા.
એટલે હવે બધા નાના નાનામોટા પ્રશ્નો થતા હોય છે
હમ
પણ હા એમાં જો કોઈ સારું ભણેલું માણસ હોય સમજ હોય ને શાંત સ્વભાવ ન હોય તો આ પ્રશ્ન ન કેલ સરળતા
એટલે જ કહીએ કે આમાં થોડોખ ભણતરનો પણ પાળો છે. જો બધા લોકો થોડુંક થોડુંક હું તો નહી કેતી પણ અતાર બારમા ધોરણ લગીનનું ભણતર તો બોવ કોમન થઈ ગ્યું છે. જો એ લોકો થોડુંક કોલેજ પણ કોલેજ લગીનનું પણ બધા કમ્પલસરી સારી રીતના ભણેે ને તો હવે બધી સમસ્યાઓનું હલ સારી રીતના આપણને મળી શકે. કોઈ એક માણસ
ના બાળકો પહેલેથી કેવા હોય છે કે બિંદાસ ખેતરમાં રમીને મોટા થયેલા હોય છે અને એમને પહેલેથી ખેતી જોઈ હોય છે. તો એ મોટા થઈને ભણવામાં માન ભણવા તરફ નથી વળતા એ ખેતી તરફ જ વળે છે. કારણ કે એમને નાનપ ણથી એવું જોઈ રહ્યું છે.
હમ્મ, સાચી વાત છે.
એટલે હવે સરકાર જો નાના મોટા કાર્યક્રમો, કેમ્પ લાવે કે એવા બધા અઠવાડયે અઠવાડયે પ્રોગ્રામ કરે ને તો બાળકને ભણવા તરફ આકર્ષણ વધે અને એ આગળ જઈને ભણી શકે.
સાચી વાત છે. સાચી વાત છે.
થોડી વારમાં કરું પછી.
સારું સારું સારું સારું ચલો સારું.